અચ્છા, મારો આવે છે. હા બરાબર, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ શાંતિ છે.
શાંતિ છે, તો વાંધો નથી, કેવો છે, તમારે એ તમારા વિસ્તારમાં વરસાદ
આજના વરસાદ તો આમ શ્રાવણ મહિનામાં જેમ આવે ને ઝરમર ઝરમર
હા.
એવો વરસાદ આવ્યો છે અને વાતાવરણ આમ કે ઘોર જેવું થઇ ગયું છે. નથી હારો વરસાદ આવતો કે નથી હારી આ વરસાદના કારણે તો બોવ બધા ઓલા થઈ ગયા
હેરાન થાય છે બધા અમારે એવું જ છે કે આમ વાદળ વાદળછાયું વાતાવરણ છે ને જોવા જઈએ તો એવું લાગે કે વરસાદ તૂટી પડશે પણ એમાં આવતો નથી અને ફુંવાળા જેવું ધીમે ધીમે ફટ ફર આવી આવીને વયું જાય છે. પલાળ તો નથીને બગાડે છે.
હા હા એના કારણે કોઈ કઈ કામ કરી હકતું નથી. બહાર જવા વાળા હેરાન થાય છે રેહવા વાળા હેરાન થાય છે. વાડીમાં કામ કરવા વાળા કોઈ કઈ કરી નથી હકતા. અત્યારમાં સિઝન એવી છે કે ફૂલ કામની જરૂર છે. ગણાય ને પારવાનું નિનીંદવાનું એવા બધા કામ હોય છે કોઈકને ખાતર નાખવું હોય દવા છાંટવી હોય એ બધા ખેડૂતને બોવ બધા એવા કામ હોય છે.
કામ છે તો અમારે બેનિફિટ હતો કે છેલે વચ્ચે પાંચ છ દિવસની અઠવાડિયા દિવસની વરાપ નીકળી ગઈ તેમાં મોસ્ટ ઓફ દાંત બાતી આલી ગ્યા હુંકાઈ ગયું ખાડો ભરાઈ ગ્યો દવા દવા બવા છટાઈ ગઈ. હજી એ હરખો સારો વરસાદ આવે પછી પાણી હરખું થય આમાં પાણી પીવે નહી પાાવવું પડે એવું કામકાજ છે.
હા એવું છે આમાં અને આ ઊડતું નુકસાન કરે છે.
હમ જીવાતનેનો અત્યારે વધી જાય ઉધરો
હા એ જ ને એ બધા વધતું જાય છે એના કારણે નુકસાન થાય છે. હવે શાંતિથી સારો એવો વરસાદ આવી જાય તો મજા આવી જાય. અને કાં તો એક વાર વરાબ નીકળી જાય તો મજા આવી જાય તો બધા કઈક કામ કરી હકે.
બરાબર છે.
હા એમાં એવું છે અમારી છેડ વાવણી ઘણા થોડી ઘણી મોડી કરી હોય તો એ કામ બાકી રહી ગયા હોય નીંદવાનાની બધા
એ વાત છે વરસાદ જ આજ વક્તે મોડો મોડો છે એટલે બા મોસ્ટને ઘ પાણી નોતા એ બધા મોડા જ વાવણી કરેલી છે અમારી પાણી હતું તમે વાવણી કર નાખી તી નીકળ વાંધો નથી ભાઈ.
બરાબર છે ના આ સાઈડ મારે પાસે એવું પાણીનું બોવ નય પાણી અ ઉનાળામાં પાણી ન હોય એટલે ઉનાળામાં બધી વાડીઓ મોસ્ટલી ખાલી હોય. કોઈ કોઈ કઈ થોડું ઘણું શાકભાજી કર્યું
હા.
અને આ વરસાદમાં શાકભાજીને નુકસાન થ્યું. ન ઉતારી હકીએ ઉલટો હળ બે હે છે.
હમ. પાકી ગયા એટલે પછી તો શું થાય ને અત્યારે જીવાતને ચોમાસું આવું વાતાવરણને પાણી એક તરફ શું હોય ને એટલે પછી એમાં જીવાત ને વધે દવા તમારે છાંટીવી પડે એમાં દવા છાંટો તો ફુવર આવે તો પાછું ધોવાય જાય બધું
ધોવાય જાય એજ ને દેવાજ પાછી એમાંય નુકસાન કરે છે.
હમ દવા તો આ તો નુકશાન પણ ઓપ્શનલ નથી ખેડૂતો આગળ તો શું કરે એમ
હમ.
તો પછી આજના ટોપિકમાં એવું લઈએ કે પ્રોડક્ટિવિટી વધારવા માટે આપડણે શું કરવું જોઈએ?
હા બઉુ સારી એવી વાત કેવાય કે
હમ.
પ્રોડક્ટિવિટી વધારવા હાટુ થઈ ને- - પેલી વસ્તુ તો કામ કરવું જોઈએ કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ. એક તમારું- - એક તો કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું કઈક કરી લઈશ બરાબર.
હમ.
પછી એ એ પ્રમાણે વિચાર હોવો જોઈએ અને વિચાર કરીને એકલા વિચાર નહી કરવાના. કેમ કે વિચાર કરવાથી હું આ કર નાખીશ આમ થશે તેમ થશે વિચાર કરવાનું. ાર કરવામાં દિવસો વયા જાય છે પણ કામ કઈ થતું નથી તો પ્રોડક્ટ- - વધારવા માટે વિચારની પાસડ ત એક્શન થ જોઈએ. જયારે તમારી વિશારની પાછળ એક્શન શરૂ થઈ જાય ને વિચાર ઓછા ને- - વધતી જાય ને એટલે પ્રોડક્ટિવિટી તમારી આપોઆપ વધતી જાય.
બરાબર છે.
એટ સાચું પ્રોડક્ટિવિટી વધારે એટલે એ મેન વાત એ જ છે કે પ્રોડક્ટિવિટી પહેલા કવાય છેને કોને કે પ્રોડક્ટિવિટી એટલે આપડે જે કામ કરીએ છીએ એ તમને આમ તમે કામ કરી નાખો ને ઘણી વાર કામ કર્યા પછી ઓ યાર તો મજા ન આવ એમ પૂરું કઈક સંતોષ નથી શરીર માંથી અને એક કામ ત થોડો કમતો કરજે આટું બધું કામ ક્લય થ ગયું એ પ્રોડક્ટિવિટી છે. કે તમને અંદરથી સંતોષ પૂરેપૂરો થાય અને આમ કેવા કે આજે કામ વ્યવસ્થિત થય દિવસ વસ્ટ બાકી આનાજ કે કામ પરીક્ષા વન વાંચવા બી તો આમ વાંચી આઠ કલાક એમાં સરખી રીતે વાંચતા એ ચાર કલાક હતો એ ચાર કલાક તમા પ્રોડક્ટિવ ચાર કલાક કેવાય. બીજા કઈક વિચાર કરતા હોય બચ કી ધ્યાન હોય એ
પેલા પ્રથમ તો પ્રિપ્લાન બેહવું જ પડે. કે પેલેથી નક્કી હોવું જોઈએ આ કરવું છે એમ નક્કી કરીને પછી નક્કી રાખવાનું એક વાર નક્કી થઈ ગયું પહી કામ શરૂ કરી દેવાનું એક્શન તરત લેવાઈ જય બરાબર. અને એક તો જો તમારે ઘણી વાર એવું હોય કે સવાર માં જાગીને છે ને આપણને આમ ઊભું થવાનું મન ન થાય. વાંચવાનું ઉદાહરણ લઈએ તો ચાલો ઊભું થવાનું મન નથી થતું તો પેલા પ્રથમ તો એવું કઈક કરો કે તમારી ઊંઘ ઉડી જાય મન ફ્રેશ થઈ જાય તો એ એક બેસ્ટ વસ્તુ છે કે યોગા યોગા કરવા બરાબર થોડીક કસરત કરવી દોડવું, કે અથવા તો ભલે ખાલી તમે ઉઠક બેઠક કરો કે અથવા હાલો ઈ કરવા છેને તમે પૂરેપૂરા જાગી જાઓ અને મન ફ્રેશ થઈ જા હે. સવાર સવાર માં તો મન એટલું ફ્રેશ હોય ને તો હું તો એમ જ કહું કે જો વાંચવાનું એવું કઈ કામ હોય ને તો એ સવાર માં વેલા જ કરાય.
હ ન સાચી વાત છે પેલા કર એ કામ આવે મેન વાત તો ને એકાગ્રતા ફોકસ જેટલું ત વધ ફોકસ વધારે હોય ને એટલું વધારે કામ કરી શકાય તમે યોગા કરવાની કરોને એથી મગજ શાંતિ વધારે આપણને મળી રહે. તો જેટલી વધાર મગજ ને શાંતિ હોય અને જેટલું તમે વિચારીને કામ કરશો ને એટલે પૂરેપૂરા ફોકસ થી અંદર ઉતરી જવાનું પછી એ કામમાં ઘડીક કામ એક ક્રય તને પૂર થતું જાય પ્રોડક્ટિવિટીમાં પૂરે પૂરા પીક ટાઈમ ઉપર હાલશે.
હા ઈ તેેને
અને બીજું થોડું ઘણું એમાં પ્લાનિંગ પાછું આપડે કરવું જોઈએ કે, આ ટાઈમે આપણે કરશું, આ ટાઈમેશું થોડીક સિસ્ટમ આપણે ક્રિએટ કરીએ ને, તો વ્યવસ્થિત મેેબિટ કન્ર્ કરી નાખીએ, એટલે પ્રોડક્ટિવિટી બહુ સારી સિસ્ટમમાં થઈ જાય.
હા, હા, મારું કેવું જ છે, અને એક એક મારો એ ફોલ હમણાં મેં એક મિત્ર પાણીથી એક ફોન મોલ કેહેવાય ને કે, એક સૂત્ર ગણી લે કે, કોઈ પણ વસ્તુ તમે ગણી લો. ઈંગ્લિશમાં એની જ્યાં વાંચવા બે એની સામે તેને લગાવેલું છે, નેવર મિસ ટુ ડેસ ઇન રો
આ શો બહુ જોરદાર વાત છે, નેવર મિસ ટુ ડેસ ઈન એટલે તમારે કન્સિસ્ટન્સી બ્રેક નથી, એની માટેનો કોર્ટ, હું મને લાગે ત્યાં સુધી જે કનટિનયુ તારો બે દિવસ તો તોડવા જ ન જોઈએ.
આ મારું, ત્યાં આ મારું એક્ઝામ્પલ દ હું ફોલો કરતો મિસ. ટુ ડેસ ઈન બરાબર, મેં સતત પંદર દિવસ મારું કામ કર્યું હતું બરાબર. બ્રેક કરી, મને બ સારું એવું રિઝલ્ટ મળતું તું મારું. આમ કેવાય ને કે. પ્રોડક્ટિવિટી મળતી છે, રાતે જ્યારે રાત્રે શું ને ત્યારે એમ થતું ની, આલો આ કંઈક કર્યું છે બરાબર.
હમ.
પછી આવ્યો, રવિવાર એટલે અને કામ હતું ઘરે. એટલે મેં બ્રેક કર્યો.
બરાબર.
અને પછી બસ. પછી નો દિવસે કામ આવી ગયો, કન્સિસ્ટન્સી તૂટી ગઈ. પાંચ દિવસ પ્લસ થઇ ગયા. પાંચ દિવસ નહી, કાલે કાલે ઠીક, પછી આપડી આગળ કામ એવા આવ્યા જ કરે. લ્યો, હાલો આજ આજેજુ આજ ઓલું કર નાખ, આજુ આવજુ ઓલું કરી નાખ. પાંચ દિવસ વહી ગયા, હું મારી કન બ્રેક કરી નાખી છે, એના કારણે મારું પ્રોડક્ટ નથીતા, રાત્રે હું ત્યારે એમ થાય, આજનો દિવસ મે કામ તો કર્યું છે, બરાબર. પણ એ કામ હકીકત મારું ફીલ હતું નહિ કે, મને પ્રોડક્ટિવિટી મળી નથી, પણ મેં આખો દિવસ કામ કર્યું હોય છે, બરાબર, પણ એ બીજું કામ હોય, ઘરનું કામ હોય કો નું કામ હોય કે, કઈ આડુ અવળું કામ હોય.
સમજી ગયો ના, એ તો સાચી જ વાત છે કે, મારે એવું એક સમય મેં કોર્સ પરચેસ કર્યો તો. એક વેબ ડેવલપમેન્ટ નો, વેબ ડેવલપમેન્ટ સ્ટડી કરતો. અત્યારે મે, અત્યારે બ લીધો ત્યારે. એવું કીધું, હવે રાતેને લાઈવ લેકચર આવતા, આઠ-સાડા આઠ વાગે આવે, કલાક દોઢ કલાક. લાઈ લેક્ચર જ ભવા છે, પી ઓ લેચર કલેક્ટ થાય ને, એવું કઈ કરવાનું જ નથી. ડેલી જમવાનું મૂકી દો, લેક્ચર ભરી દેતો, એમ કિન્યુ ત્રણ મહિના સુધી ચાલું પ્રોસેસ, કોઈ મહેમાન આવે તો, મહેમાન ને નીચે બીજા બેસા દે, હું નહી મારા ટાઈમ મા લેચર જો પછી સમ એવું થું કે ત્યારે જેટલો કોર્સ લ્યો હતો, એ પ્રમાણે ત્યારે બેજી, એ બધું મને આવતું હતું, તેમ છતાં હું પડતો પછી એવું છે, દાદા નું અવસાન થઈ ગયું, પછી એવું હવે ચાર-પાંચ દિવસ એ પ્રોસેસમાં બધા હોયે બધ એ બધું કરવાનું છે ચાર પાંચ કાલે જ્યારે શું શું ભનાવ્યું હતું ખાલી કોર્સ જોઈ લે કે નામ ઉપર ખબર પડી આ છે. પછી ચાર પાંચ દિવસ થયા એટલે પછું કાં તો આવડે જ છે ને પછી જોઈ લઈશું એમ. એમ કર કરતા કરતા કરતા કરતા એને પછી દોઢ બે વર્ષ થ્યાં પછી એક વાર કન્ટિન્યુવ થયું જ નથી. કે હવે આ તો આવડે જ છે એમ કર એમ કરતા કરતા પી આગળ ન એ અંદર એવું આવી જાયને કે આ નથી આવડત પછી એમ થાય અવે પેલેથી જોવું પડશે. પછી કોઈ બેસાય જ નય, જ્યાં સુધી તમે તોરો નહીને ત્યાં હું તે ગમે એ બીજા ઇમ્પોર્ટ કામ હોયને, તો આપે જ્યારે કોન્ટીનું હોય એમ કહી દે ના ના પછી કરશું, પણ એકવાર તૂટી ગયા પછી હાવ નાનું એવુ કામ હોય ને તો એ ઓલું મહત્વનું કામ પછી આપણે કરતા નથી.
હા એ જ છે એ જ વાત છે મે હું આજ આજ હવારમાં તે મેં એવું આજથી હું મારે કંસસીતનસી પાછું મારું કામ શરૂ કરી દઇશ અત્યારમાં વાગી ગયા છે બરાબર છે તો મેં મારું કામ જ જે રેગ્યુલર હું ભણવાનું કરતો હતો એ હજી મેં સ્ટાર્ટ નથ એટલે મને આજ વિશ્વાસ છે કે આજે જ નહીં કરવો આ એક દિવસ તો આમ ન આમ વયો જાહે મારો.
હા.
અને હજી એક બે બીજા એવા કામ છે, જે કરવા પડે એમ છે જેમ કે કોલેજ જાવું પડે એમ છે એક કામથી. અને એક બીજું પણ કામ તો ઈ કામ કરવું પડશે બરાબર? તો ઈ કરવામાં કરવામાં મારું જે રેગ્યુલર કામ છે એ રહી જાહે બરાબર. તો મને એમાં પ્રોડક્ટિવિટી એમ જ નથ મળવાની તો પ્રોડક્ટ એવું કામ કરવું હોય ને તમારે તો કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી અને કઈક કરવું એ તો બહુ મહત્વનું
હમ, થોડું ઘણું જે થાય અડધી કલાક થાય તો અડધી કલાક કરવું હોય ફરજયાત પાછું.
શરૂઆતમાં કદાચ બે દિવસ તમને પ્રોડક્ટિવિટી નહી મળે બઉ. કામ તમ કર્યું હશે પણ તમને એમ નહી થાય કે આજ મેં બઉ કર નાખ્યું એમ તમને કદાચ શાંતિ નહી મળે. પણ પછીના દિવસની છે ને તમારું કામ વધતું જાય એટલે તમારી પ્રોડક્ટિવિટી પ્રમાણ વધતી જાહે. એટલે કન્સિસ્ટન્સી છે ને કી ફેક્ટર છે એમ કેહવાય ને કે એની વગર તો અધુરું છે બધું એમ.
એ સોય સો ટકા વાત છે. કંસિસ્ટનસી અને એ રિસપ્ન સિસ્ટમ તમે ક્રિએટ કર નાખો. ડેઈલી ડેલી કરવાનું કે પછી એ બઉ એમ કેને એનું કમ્પાઉન્ડિંગ લાગે ધીમે ધીમે ધીમે પણ નાનું નાનું તમે સ્ટેપ કરો પણ એ કમ્પાન્ રિઝલ્ટ મળે ને બહુ સારું મળે એમાં.
હા હા.
એવું છે ત્યાં એમ. તો પછી બીજો ટોપિક તમને કઈ ખબર હોય તો તમે કહી શકો છો.
ના હવે આપડો સમય પૂરો થવા આવ્યો છે, તો પછી આપડે નેક્સ્ટ કોલ જયારે કરીએ ત્યારે એમાં તે બીજો કો ટોપિકની વાત કરીએ ને એમ.
ના હજી છે આપડે ટોટલ એ ઓટો કોટ થશે બાર મિનિટ ને ચાર સેકન્ડ ત્યાર સુધી આપડે કરશું ત્યાં સુધી કરીએ એમ આપણને વાંધો નય.
તો પછી આ ટોપિકને કન્ટિન્યુ રખાય ને કન્સસ્ટન્સી તે તો એનું તે કય ઉદાહરણ એવું લઈ લઈએ આપડે, કે જે કોઈ કે કર્યું હોય એવું. તમને એવું કઈ ઉદાહરણ ખબર હોય
આ મેં મેં મેં જે કરેલું છે મને યાદ આવી ગયું કાઈ કંઈક એપ્લિકેશન મને મારા ભાઈબધે ચલાય્યું હતું કે ટીબીઆર કરીન ટાઈપિંગ કરવાનું હતું એ હું આમ ગેમ તરીકે એમાં લેમાં ટાઈપિંગમ ટાઈપ આપણે કરતા હોય ને તો એ બધા તમારે જોઈ જોઈ ને કરવું પડે એ જ. એ પછી એપ્લિકેશન ધીમે ધીમે મને ગેમ જેવું લાગ્યું ને એમાં જોઈન્ટ થઈ ગઈ એમાં દડો દેખાય. તો એમા આજના દિવસનું જોયું તો બ્લુ ટીક આવી જાય.
એમ કરતાં કરતાં મે ત્રણ ચાર મહિના કર્યું ને તે ટાઈપિંગ એ મને આમ જોયા વગર મને ટાઈપ કરતા આવડી ગયુ એમને હો તો અને સ્પીડ પણ પચાસ વર્ડ પ પર મિનિટ આજુબાજુ થઈ ગઈ હતી પણ પછી તમને રમવાની ગેમ તરીકે ત્રણ મહિના જે લેપટોપ પણ આજની તારીખમાં હું હજી ઓપન કરું ને તો જોયા વગર ટાઈપિંગ અને પછી મસલ મેમરી પણ ક્રિએટ થઈ જાય છે.
બરાબર છે એટલે તમે ટેન ફિંગર કરી હકો એમ.
હા દસે દસ ફિગરે જોયા વગર થઈ જાય ટાઈપિંગ થઈ જાય.
તો તો બઉુ સારું કેવાય.
પછી ધીમે ધીમે પ્રેક્ટિસ થતી રે એટલે વાંધો નો આવે પણ હા એ તમેં જયારે પહેલી વાર કરતા હોયને ત્યારે સુધી થોડુંક તમને લાગે. પછી તો કઈ વાંધો જ નથી. એવુ છે જ્યારે તમારે કાઈ એવો એક્સપિરયન્સ ભાઈ
મારો તો એક્સપિરિયન્સ એમાય બ્રેક થઇ ગયેલો છે મે એવું ટ્રાય કરેલું છે. પણ હા એનથી ફાયદો તો થયો તો મને ઇ તે.
હ થોડો ઘણો તો ફાયદો થાય.